હલો.
હલો.
હા અવાજ આવે છે?
હા આવે છે અવાજ.
બોલ.
શું થયું હવે તો કટ થઈ ગયો?
હા. કટ થઈ ગયો હતો. બોલ.
હા, હા.
ક્યાં છે? હમણાં નીકળી ગયા વાપીથી?
કંઈ ની ટ્રેન આવતી સે. જો જોઈએ એપ ચાલુ કરીને જોવું એટલે ખબર પડે.
એટલે વાપીથી બીજી ટ્રેનમાં જવું છે એવું?
હા.
ઉમરગામથી નહીં આવતી?
હા?
ઉમરગામથી નહીં હતી?
ઉમરગામથી ના હોય ને?
એટલે વાપીથી હોય એવું?
હા.
વાપીથી જ શે
બે વાગેની છે કેટલા વાગેની છે ટ્રેન જોને
પાંસોના છૂટા આપોન પાંસોના છુટા ગુજરાત હમણાં આવે છે વાફે
વલસાડ વાલી
હલો
હલો
ગુજરાત હમણાં આવે છે વાપી
વલસાડ વાડીને વલસાડથી ને?
હા
વલસાડથી ને?
હા વલસાડથી મુંબ અમદાવાદથી આવેને મુંબઈ જાય
હ
એ
આજે મોડી આવી
કેટલા વાગે આવે છે આમ વાપી
બાર વાગે નીકડે છે ત્યાંથી વલસાડથી.
ના ના બાર વાગે તો કોક દિવસ જ નીકળે છે બાકી તો સાડા બારે જ નીકળે છે હરેક વખતે
સાડા બાર વાગે નીકળે તો અહિયાં એક વાગે તો પોચાડી મુકે.
આના એમા જ ચડ્યો હશે કાનાને પૂછ્યું જ નઈ એમને
કાના આયો છે કોલેજ?
હા કાના કોલેજ આયો હતો.
તો ગુજરાતમાં જશો ને
હા
ગુજરાતમાં જ જશે ને?
હા ગુજરાતમાં જવાનો હશેને મે-મેમો તો હજી આયવો નથી. તો ગુજરાતમાં જ જવાનો ને
બરાબર તને બઉ
હા હા ફ્રેન્ડ લોકો તો હોય જ છે સાથે એકલો નય હોય.
એજ
ઉંમરગામ સુધી ફેન લોકો હોય છે.
મળશે તને હમણાં કોલ કર દેતો
હા હવે તો ટ્રેનમાં બેસી ગયો છું ગુજરાત માં
હા
પૂછે કે તું એને કેવું લાગે ભણવાનું અહિયાં એમ
હા
એને પૂછ્યું કે કેવું લાગે ભણવાનું અહિયાં ગમે
હ સારું છે
હા વિષય ચેન્જ ભી નથી કર્યો એમ કે ચાલશે મારા.
ફ્રેડ લુક સાથે હોય ને તો ગમે.
પછી વિષય ભી ચેન્જ નહી કર્યો હોવેકા
ગમી ગયું હશે હવે એને ભણવાનું
એ કીધું કરવો છે ને એમ કે હવે ચાલશે કોણ મગજ મારી કરવાનું જે છે
થિયરી વાળું હશે તો એમ પણ એને સારું જ પડશે પોતેથી વાંચીને એક્ઝામ આપી શકે
ગુજરાતી ને હિન્દી જ છે
અ ગુજરાતી ને હિન્દી કેમ ફસ્ટ ફસ્ટ યર છે ને
હા.
ફર્સ્ટ યરમાં ગુજરાતી ને હિન્દી હોય મેન હોય ને ગુજરાતી હિન્દી બીજે સબ્જેક્ટ. ફસના.
પૂછ્યું નથી બીજું કહે છે મેં ગુજરાતી છે મારે ખ્યાલથી પછી ખબર ની હિન્દી હશે તો બી
એટલે જો આપડું કેવું હતું. મેનમાં સંસ્કૃત હતું મારું સંસ્કૃત ને ઇંગ્લિશ હતું. તારું સંસ્કૃત ને ગુજરાતી હતું ને.
હા.
તો એવી રીતે એનું એનું ગુજરાતી ને હિન્દી છે એમ.
હા.
એટલે એનું મેન હિન્દી હશે ને જે એક સબ્જેક્ટ આવે ને એ એક શબ્જ ગુજરાતી છે એનું અલગ
હોય શકે.
હમ પાંચ પાંચ સબ્જેક્ટ હોય ને.
હા હા.
તો એમાં ચાર પેપર એના હિન્દી ના હશે ને એક પેપર ગુજરાતી નું હશે એવું
હા હા.
એટલે હમણાં એના બે પેપર હિન્દી ના હશે એક ગુજરાતી હશે. ને બીજા બે પેપર. બીજો સબ્જેક્ટ હશે એના કોઈ.
હા હા સે વિસ હમણાં એ લોકો નું વિષય બી આખા ગુજરાતી હિન્દી બી કેતા હતા ચેન્જ થઇ ગયા છે. એ અલગ ગણવાનો છે આખો એમાં.
એટલે ચોપડા પણ કામ નઈ લાગે ગયા વર્ષ
ચેન્જ કરી મુકે તો શું કામ લાગવાનું.
તેજ નવા ચોપડા નેવું પડ
આરતી મેમ લોકો જ હશે ને.
આરતી મેડમ તો છે ને ગુજરાતીમાં.
હા મેન ગુજરાતી તો આરતી મેમ લે છે. પૂછે છે તું એને કયા મેમ આવે છે
હા આરતી મેડમ નું કેતો હતો પછી અજય સર મુકેશ સર. આ ગુજરાતી ગુજરાતી વાળા પછી ગઝાલા મેડમ પીટી વાળા સરનું નામ લેતો હતો પછી પેલા મીઠો મીઠો કરે છે લાઈબ્રેરીમાં મેડમ લોકો જોડે અંદર કામ કરે છે ને લેડીસ જેવો અવાજ છે પાતલો પાતલો.
નહી ખબર મને.
અરે અંદર બટલો બટલો સાહેબ નથી ઓલા આપડા ઓફિસની બાજુ માં કાર્યાલયમાં
હા હા હા હા. દમણયા કરીને છે યજ્ઞશ હ.
હા હા હા.
યેગનેશ બ્મણિયા કરની છે.
હા.
પણ એ સર સારો છે.
. કાનંદ જોડે એવું કે છે ને પછી કના તને ખેસે શું છે.
કેમ શું કે્યું છે.
ખબર નઈ ઉડાવે છે અમારી પાસે આવે ને તો સાહેબ ની મજાક કરે છે.
એજ તો બધું કાર્યાલયમાં કરે છે સ્કોલરશીપનું કામ ને કાર્યાલયનું.
અહ સ્કોલરશીપ ના ફોર્મ ભરા ને એ બધું કરતો હોય એડમિશનને વગેરે.
હા એ એડમિશન નું ને સ્કોલરશીપ નું કામ ગ-ગલા માં અને આ સર કરે છે.
એ તે હા હા.
ને ફોર્મ ભરવા વાળું કામ ઓલા મેમ કરે છે રિપલ મેડમ.
ને ઓલા એક વેગના મેડમ.
હા હા.
બદલા બ હમણાં તો બધું બદલાઈ ગયું હશે ખબર નઈ.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
અજય સર કયું સબ્જેક્ટ લે છે આર્ટસ માં?
અજય સર તો પેલા ડાયરેક્ટ ઈકોનોમિક્સ ને એ છે.
હા તો ઇકોનોમિક્સ તો નથી ને પર
તો એક દિવસ ગયો હતો ને ઇકોનોમિક્સ ના ક્લાસમાં.
ઓહા બરાબર.
એનો ફ્રેન્ડ નહી જતો હતો તો કાના ને લઇ ગયો સાથે. તો સાહેબ કેહેતા હતા ઇકોનોમિક્સ સાહેબ ના તો બહુ ખતરનાક છે પડદા પર ભણાવે છે. મને પૂછતા બધા વિદ્યાર્થીઓ નામ લઈ ને લઈ ને પૂછતા તા ને તો મેં રબારી બોલોને તો સાહેબ પૂછતા હતા હુમર ગામ ના ના બધા એવા જ છે ભરવાડ ને રબ બરે એકદમ ચલાક એ ખાના એમ કે મેં તો તારું નામ જ નહી આપ્યું ને તો હજુ બ એ ઉડાવતા તો મારે એમ કે
હ.
હ.
સાહેબ અજય સર કેતા હતા હું સારી રીતે ઓળખું છું ઉમર ગામના બધાને.
એટલે બોલ્યો જ નહી હશે આ
એકદ બો જ નહી આરતી મેડમ એ પકડી લીધો હતો આ રોબારી કોણ છે હમણાં ના હાથ ઉછે કરો કઈ નઈ પછી મારા હાથમાંશે પછી મેં જોઈ લેવા કા ના એમ કે ત્યારની વાત ત્યારે આજે તો નહી જ બોલા કોણ છે
એ ને
પાછી એક દિવસ પકડી જ લીધો કારણ કે તું ભાંસી નો ભાઈ છે ને હા મેડમ એમ કે
એ તો ધીરે ધીરે બધા ઓળખી જ જશે એને પણ
હમ્મ તો એને સારું લાગે છે હમણાં ફ્રેન્ડ લોકો છે તો જતો છે
હા ફ્રેન્ડ લોકો હોય ને તો મજા આવે ભણવાના પણ એકલા હોય ને તો જવાનું મન જ નહીં
તું તો એકલી જ આવે ને દમણ થી વાપી સુધી
કેમ કે મને ખબર હતી કે આ લોકો બીજી જ લાઈનમાં જાય છે હું શું કામ જાણી છઈને પોતાના પગ પર કુહાડી મારું
બરાબર
મે ઇલેવન્થ ટ્વેલ્થ માં હતી ને ત્યારે છે ને એક મેડમ હતા ઇંગ્લિશ વાળા તે કેહેતા હતા એવુ કે કોઈ બી દિવસ કશે જવાનું હોય ને તો એવું નહી વિચારવાનું કે મારા ફ્રેન્ડ લોકો જ્યાં જશે ત્યાં જ હું પણ જાઉં મારા ઘરવાળા જ્યાં કેશે હું પણ તેવું જ કરું હંમેશા પોતાના મનને જ સાંભળવાનું તમારો ઈરાદો જો સહી હશે ને જે વસ્તુમાં તમે જાઓ છો તો તમારા મિત્રો અગર તમારા હશે ને જે તમારા પોતાના હશે ને કેટલા બી દૂર થઈ જશે ને તો બી પાછા તમારી પાસે જ આવશે તો દસ વર્ષ પછી પણ તમને મળશે ને તો તેની વાત એજ રીતે હશે જે રીતે દસ વર્ષ પહેલે વાત કરતા હતા જે દૂર જવાના હશે જે પોતાનું નહી જ હશે ને તેનો આખો હૂલ્યો જ બદલાઈ જશે
હમ્મ
ત્યાંથી મારા દિમાગમાં તે વાત ખસી ગયેલી એ જવાનું તો ગમે ત્યાં એકલા જ જવાનું જે આપડા હશે ને પોતે ચાલીને આપણા પાસે આવશે
અચ્છા એવું
હમ્મ ને સાચું મેં એવું જોયું છે મે પોતે ફીલ કર્યું છે પોતાના અનુભવ લીધા એ જે આપડા પોતાના હશે ને એ આવશે જ ગમે એ રીત
હા હા એ તો છે જ
હમ્મ કેટલા દિવસ પછી બી મળે ને વાત કરે ને તો બસ એવી જ વાત હોય એની પણ જે બે દિવસ ના હોય ને તું કોણ મે કોણ કર નાખે
હમ્મ હમ્મ. તો ઉમરગામ બે વાગે ઉપડે ને વાપીથી ટ્રેન હમણાં આવે છે વાપી અડધો કલાક પહેલા આવી જાય છે મતલબ
હા અછું સારું ને